હા ભાઈ મજામાં જ છો તમે હા તો તમને આજકાલ ડિજિટલ પેમેન્ટ વિશે બહુ માહિતી મળી છે તમને બાઈ
ના માી બધી માહિતી નથીલ પેમેન્ટ વિશે તમે સમજ શકો છો
હા હા કેમને હમને જ મેમ ગયો તો ફ્રેન્ડ પાસે તો ફે મનો પડવું સમજાવ હોયું કે આવું બધું છે હમ હ તમે હાલમાં કહો પણ યુઝ કર છું
ઓપો ઓપો ફોન યુઝ કર છું હાલમાંતમાં
હા તો એ પેલો કીપેડ ફોન તો નથી ને
સ્માર્ટફોન છે ને હા તો તમારું કોઈ બેંકમાં કોઈ હે એકઉ એકાઉન્ટ છે હાલમાંઉ હા તો કઈ બેંકમાં કોણ છે તમારું હાલ હા તો આજે બેંક છે કોઈ પણ બેંક હોય આ તમે કોઈ પણણ બેંક એકઉન્ટ ઓપન કરી શકો છો પરંતુ આજે તમારી બેંક છે તેની કોઈ શાખા છે ખરી
ખાવું છે
હા તો તમારી જે નજદીકી શાખા હોય એ શાખા પર જઈને તમારે પેલા થોડું
એક્સપ્લોર કરવું પડશે કે અહિયાં ફોર્મ ક્યાં ભરવાનું છે કઈ ગયાારીથી કોઈ ફોર્મ મળશે એવું બધું તો તમને ખબર હશે ને ક્યાંથી કયું ફોર્મ મળી શકે છે
હાટ ટોમેટ જ્યારે ત્યાં આગળ જાઓ છો ત્યારે કોઈ પટવાળો મળે તો તમે એને પૂછો કે ભાઈ મારે ઓનલાઈન જે એપ્લિકેશન છે જેના દ્વારા મેં ઓનલાઈન પેમેન્ટ કરી શકોું છું કાં તોો ડિજિટલ એપ્સ જેવી કે ગૂગલ પે છે ફોનપે છે છે એમેઝોન પે છે છે પછી હાલમાં પેટીએમ છે ભીમ યુપીઆઈ આ બધી જે ઓનલાઈન એપ્લિક કિસન્સ તેના જોડે જે જોડાણ થવાની જે પ્રક્રિયા છે તે માટે બેંકની પરમિશન હોવી ઘણી જરૂરી છે હવે આ જે પરમિશન છે તે લેવા માટે તમારે ઓફલાઈન ફોર્મ ફિલઅપ કરવું પડે છે બેંકની શાખા પર જઈને
અનેને આ ઘણી લાંબી પ્રોસેસ હોય છે પરંતુ તમે હાલમાં જે ડિજિટલ યુગ વધી રહ્યો છે તેના કારણે આ જે પ્રક્રિયા છે તે ઘણી સરળ બની ગઈ પ છે હવે તો ખાલી આપ આપણે એકાઉન્ટ જેવું તમે ઓપન કરો છો અને તમારી પાસે જે મોબાઈલ નંબર માંગે છે કા તો આધાર કાર્ડ માંગે છે આધાર કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક હોય છે. એક તમારા બેંક ના નામ બેંક અકાઉન્ટ બેંક અકાઉન્ટ જોડે લિંક થઈ જાય છે અને તમે જે ઓનલાઈન એપ્લિકેશન છે તેમાં ખાલી એ મોબાઈલ નંબર દ્વારા લોગ ઇન કરીને ઓટીપી દાખલ કરીને ત્યારબાદ સીધું જ બેંક સિલેક્ટ કરીને જો તમારો બેંક યોગ્ય રીતે જોઈન્ટ રહ્યું હોય બેંક ન એકાઉન્ટ તમારા મોબાઈઇલ નંબર જોડે તો તમે આરામથી તમારું જે મોબાઈલની એપ્લિકેશનસ છે. તેમાં તેના થ્રુ ડિજિટલ પેમેન્ટ જોડે સંગ્રળી શકો છો. અને કોઈ પણ ગ્રોસરીની શોપ છે કા તૌ પછી માર્કેટ જાઓ છો તો માર્કેટ કેમાં શાકભજી ખરીદો આજકાલ તો તમને ખબર જ હશે કે નાની નાની જગ્યાએ ડડીજીિટલ પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ છે. અને ઘણા બધા લોકોને ક્યુઆર અને સ્કેનર પસા માહિત નથી હોતી. તમને ખબર છે. ક્યુઆર ને સ્કેનર વિશે માહિત
ના મેં ઘણી જગ્યા જોયું તો છે પણ નથી ખબર શું છે.
આજ ચીત તમે જુવો છો તેને લોકો કે છે કે સ્કેનર આપો સ્કેનર આપો તે હાલુમાં ક્યુ આર કોડ હોય છે. એ લોકો એને સ્કેનર સ્કેનર કયા કરે છે. સ્કેનર તો આપડા ફનમાં હોય છે. એટ ક્યુવઆર કોડ છે.
કેવું
હમ અને ક્યુઆર કોડ છે તેના આપણા ફોન ના સ્કેનર દ્વારા એ ક્યુ આર કોડ ને સ્કેન કરવાનું હોય. ત્યાર બાદ તે પેમેન્ટ કરવાનું હોય છે. જેટલા પૈસા તમારા આપવા હોય તેટલા સેડ કરી શકો છો. અને આજકાલ બેંકો દ્વારા જે ક્યુ આર કોડમાં જે પેમેન્ટ આપણે સેન કરીએ છ છે તેની અમુક લિમિટ સેટ કરવામાં આવેલી છે જેવ કે બે હજાર તમે કરી શકો છો માત્ર ક્યુ આર કોડ દ્વારા. હવે તમારે જો લિમિટ હોય છે. તેને વધારવી હોય તો તમે કોઈપણ નજદીકી શાખા પર જઈને કહી શકો છો અરજી કરી શકો છો. જોકે ભાઈ મારે વધારે પેમેન્ટ કરવું છે અને તમે મારી લિમિટ ને વધારો. તો એ તમને કહેશે કે જો તમારે લિમિટ વધારવી હોય તો તમારે પેમેન્ટ કરતું રહેવું પડે જેમ જેમ બને તેમ તેમ પેમેન્ટની સંખ્યા વધારવી પડે ને એન્ટ્રી પાડવી પડે છે ત્યારબાદ તમારી લિમિટ વઢી શકે છે આ હાલમાં તો મેં કોઈ બીજી કોઈ બેંક જોડે સંકળાયેલા છો.
નથીલો માત્ર બીું ઓ બી છે.
અરે ઘણી બધી બેંકો છે તેમના એવું કેહે છે કે તમારે જે થર્ડ પાર્ટી એપ્લિકેશન છે આજે પેટીએમ છેમે પેટીએમ પમે ફોન પે પછી એમેજોન પેઝએપ વીમી ઉપાય છે આ બધી જે છે તે થર્ડ પાર્ટી એપ્લિકેશનસ કહેવાય હવે આના થ્રુ તમે દર વખતે પેમેન્ટ કરી શકતા નથી કારણ કે આ એટલી સેફ નથી તો બેન્કો દ્વારા પોતાની નિમણૂક પહેલી એક નવી એપ્લિકેશન લોન્ચ થઈ જેવી કે ઘણી બધી પ્રાઇવેટ બેન્કો છે જેવી કોટક બેંક છે પછી એસબીઆઈ છે એક્સિસ બેંક છે એચડીએફસી બેંક છે આઈડીએફસી શિવં છે આ જે બધી છે તે બધી બેંકો પોતાની એપ્લિકેશનસ લોન્ચ કરે છે કે ભાઈટ તમે અ અમારી જે એપ્લિકેશન છે તેના દ્વારા ડિજિટલ પેમેન્ટ કરી શકો છો ડેબિટ કાર્ડની પણ સર્વિસ તો અવેલેબલ હોય છે એ ફોનમાંથી એટલે જેમ બને તેમ થર્ડ પાર્ટી એપ્લિકેશન્સનો ઉપયોગ ઓછો કરવા જોઈએ અને થર્ડ મોસ્ટ ઓફલી જે સ્કેમ થઠઇ છે છે તમને ખબર ઓનલાઈન ઘણા બધા સ્કેમ્સ થાય છે કે હાલમાં તેના વિશે તમને થોડી માહિતી છે અમને
આડન
હા આપને એક ઘણો અગત્યનો મુદ્દો બની રહ્યો છે હાલમાં જે પ્રમાણે આ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધી રહ્યો છે તે પ્રમાણે ઓનલાઈન ડિજિટલ પેમેન્ટમાં જે સ્કેમ થાય છે તેનો પણ સંખ્યા વધી રહી છે હ જે વ્યક્તિ છે જે અજ્ઞાન છે એને માહિત નથી કે ક્યારે કોઈ વ્યક્તિ ઓટીપી માંગે છે કાટો પછી તમા એકાઉન્ટને બધી વિશે માહિતી મળે માગે છે તો એ વસ્તુને શેર ન કરવી જોઈએ એ માટે જ બેન્કો દ્વારા એસએમએસમાં એસએમએસ ભ મોકલવામાં આવે છે જે કસ્ટમર હોય એના પર કે ભાઈ કોઈને પણ ઓટીપી આપો નહી એ માટે એ લોકો સ્પેશિયલ ચાર્જ કરે છે પોતાના એકાઉન્ટમાંથી જે એસ એમ એસ મોકલે છે એનો વર્ષે ચાર્જ વીીસ કે ત્રીસ રૂપિયા ચાર્જ હોય છે આતો બધું નોર્મલ જ છે. હાલમાં તે. પ્રમાણ વધી રહ્યું છે ને બીજું પન બીજો વંશ કેમ છે હાલમાં?
કેવો છે
હા. જેવો કે એ લોકો તમને ફોન કરે છે. કે ભાઈ તમે લોન તમને આટલા ની લોન મળી જાય તમારે આ લોન સક્સેસફુલી વીઠડરાવ કરવી હોય તો તમારા જે ડોક્યુમેન્ટ છે તે અમને સેન્ડ કરો પછી એ તમને કહેશે. કે આતો મોબાઈલ નંબર છે. આ મોબાઈલ નંબર પર તમે મોબાઈલ નંબર છે એના પર તમે થોડા પ્રોસેસિંગ ફીના તરીકે તમે પૈસા મોકલો. આ જે પૈસા છે તે તમારા બેંક એકાઉન્ટમાં જ આવશે. અમે એનો કયુ ઉપયોગ કરીશું નહીં યોગ્ય બીજી રીતે અને ત્યાર બાાદ એ જે પૈસા તમે એવાજ તો મોકલજ તેઓ ફોન કટ થઈ જાય છે અને ત્યારબાદ તમારી જે લોન હોય તે પણ વિથ્રો થતી નથી. કે નહી તમને પૈસા મલતા જે તમે સેન્ડ કરેલ હ, આ બધું તો ચાલ્યા જ કરે છે હાલમાં. હવે તમને ખબર પડી જ હશે, કે ઓન ઓનલાઈન ડિજિટલ પેમેન્ટ થાય છે તે પેમેન્ટ માટે કઈ કઈ પ્રોસેસ કરવી જોઈએ અને કેવી રીતે કરવી જોએ. ક્યાં જઈને કરવી જોઈએ. ખબર પડી ગઇ તમને
હા ખુબ ખુબ આભાર તવે આ બધી માહિતી મને નથી ખબર હતી તમે મને કહીને મારી મારું નોલેજ વધાર્યું છે થકયુ
હા તો તમે આજે માહિતી છે તે બીજા પ્ર્યે પણ પહોંચાડજો માત્ર તમારા પોતે સિમેન્ટ ના રાખ
હા ચોક્કસ
હા તો તમારા ઘરમાં પણ ડિજિટલ પેમેન્ટ કરાવશો ને હવે બધા ત પાાસ
હા મે મે ટ્રાય કરીશ કે બધા ડિજટલ પેમેન્ટની આ જે સગવડ છે તે યુઝ કરી
હા હા ચાલો હમણા મને કામ
ી હા